હેલો
આવે છે અવાજ? હલો
હેલો
આવે છે અવાજ? હલો
હલો વોઈશ આ રહા હૈ મેરા?
હા આવે છે. મારો આવે છે? હલો હલો મારો અવાજ આવતો છે?
તમારો અવાજ તો હાવ સ્લો સ્લો આવે હે.
એક જ મિનિટ હવે?
હવે આયો.
હા બોલ.
ક્યારના વેઇટ કરાવતા તા આટલી વાર?
હ કે મુજરાક સાંજેનું જમવાનું બનાવવાનું ને એની તૈયારી કરતી હતી. એટલે.
સ્કૂલથી આવ્યો તો એટલે નાસ્તો કર
બરાબર છે, સ્કૂલનો ટાઈમ શું હોય તારો?
હ પાંચ વાગે દસ
શું કેય છે?
સવારમાં સાડા દસ સાંજે ફાઈવ પહોચવા દે
બરાબર છે.
તમે આખો દિવસ ફ્રી હતા?
હા હું તો ફ્રીજ રેવ આખો દિવસ
ટાસ્ક તો કમ્પ્લીટ કરી દીધા
ના નહી થયા. કોઈ ફ્રીજ નહી રેતું કોલ કરવા માટે તો શું કરું
એવું એવું એમ
હજુ મને કોઈ એક માણસ છે, મારા ચાર પર્સન થઈ ગયા છે. હજુ કોઈ એક માણસ જોઈએ છે.
મારે ખાલી ચાર બાકી છે, કોલ કરવાના એ પણ મારો ફ્રેન્ડ હવે તમે કોલ ના કર્યો તો મારો ફ્રેન્ડ આવતો હતો.
બરાબર છે.
હમ.
તારા કોલ પતી જશે પછી તો મારી પાસે તારો પણ ઓપ્શન નહી રેશે ને
ના ના તમારા ટાસ્ક કોમપલિત કરાવી દઈશ
પણ એમાં એવું હોય છે.
હ.
અગર તારા ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય ને
હ.
પછી તો તારાથી કોલ નહીં થાય તને મેં કોલ બી નહીં કરી શ કુ મે બી નહી કરી શકુ તને
સેકેન્ડ આઈડી સેકન્ડ આઈડી
વાવ સરસ
તર છે, માસ્તર એમાં
બરાબર છે, ચાલ ટોપિક ચેન્જ કરીએ
શુ બોલો
શું કર્યું આજે આખો દિવસ
આવો દિવસ સ્ટડી એન્ડ ખો ખો પલે હમ. ખેલ મહાકુંભ થઈ રહ્યો છે, એટલે અમારી સ્કૂલમાં આખા જિલ્લાની ટીમો રમવા આવશે ખો ખો
બરાબર છે, તને આવડે છે, ખો ખો રમતા તું પ્લેયર
ખો ખો નો પ્લેયર છુ
સરસ સરસ તું આજે પણ રમતો હતો?
હા.
કોની ટીમ જીતી તારી જીતી કે સામે વાડાની જીતી.
હાલ તો ખાલી સ્કૂલમાં પ્રેક્ટિસ જ કરે છે. હજી એકવીસ તારીખ ના ટીમો રમવા આવશે.
બરાબર.
તમે શું કર્યું આખો દિવસ.
મેં તો મારા દિવસ તો અત્યારના એટલા બોરિંગ છે ને. મારી કોલેજ પણ સ્ટાર્ટ નહી થતી ને ઘરે ને ઘરે મને એટલો કંટાળો આવે છે. ફોન પણ યુઝ કરી-કરીને થાકી જાઉં છું.
તો લેટ્સ પ્લે ગેમ, ફ્રી ફાયર ખેલને કા. ટાઈમ વેસ્ટ જલ્દી.
એમાં મને હવે મજા નહી આવતી યાર. એટલે.
સાંજે તેએ મેસેજ કર્યો તારે હું ગેમ રમતો હતો, એટલે રિપ્લાય પણ ના આપ્યો.
કાલે.
હા, સાંજે પછી મોડો રિપ્લાય આયપો.
બરાબર છે.
તમે કેટલા સમય સુધી ગેમ રમ્યા તા.
ફ્રી ફાયર, ફ્રી ફાયર તો મેં બો ઓછું રમેલી. લાઈક મેં પેલા રમતીને ફ્રી ફાયર. ત્યારે મારા ભાઈ લોકો પણ રમતા હતા. નાના જ છે મારા ભાઈ લોકો એ બી તારા જેટલા જ છે..
હમ.
પછી મારી કોલેજ ચાલુ થઈ ગઈ તો મેં બંધ કરી દીધું. પછી કોલેજમાં આયવી ને ત્યારે મારા ફ્રેન્ડ લોકો બધા પબજી વાલા હતા. બીજી એમ આઈ વાલા.
હા.
તો એ લોકોના સાથે મેં પછી બી જી એમ આઈ રમતી થઈ ગઈ ને તો ફ્રી ફાયર બંધ જ કરી દીધું.
હમ્મ, હું પણ બી જી આઈ રમવા બીજી માં રમવા ગયો હતો, લેકિન એમાં મને બોરિંગ લાગતું હતું.
કેમ.
એ નહી ગમતી બી જી એમ આઈ.
બરાબર છે. અમે તો ચાલુ લેક્ચર હોય ને કોલેજમાં ત્યારે ચાલુ લેક્ચરમાં અમે લાસ્ટ બેન્ચ પર બેસીએ અને પછી અમે અમારું આખું ગ્રુપ અમે ગેમ જ રમતા હોય બી જી એમાં આઈ.
ઓ હો-હો તો તમેં બેગ બેન્ચર હતા.
હા તો.
અચ્છા, અમે પણ એ એક થી નવમાં બેગ બેન્ચર હતા, લેકિન હાલ તો ટોપ જ લિસ્ટમાં છે.
ઓ વાવ.
પહેલી બેન્ચ યા સેકન્ડ બેન્ચ.
સરસ-સરસ મેં તો સ્કૂલમાં પણ બેગ બેન્ચર હતી. કોલેજમાં પણ બેક બેન્ચર જ હતી ને એમ બી એમાં જઈશ ત્યા બી હવે ખબર નહીં મને ફ્રેન્ડ કેવા મળે એના પર છે, બ
ફ્રેન્ડના ઉપર જાય ડિપેન્ડ કરે
તે જ પણ મને લાગે ને ત્યાં સુધી મારી સાથે જે પણ રેશે ને એને હું બગાડી દઈશ.
હા તો તુમ તુમ
તે જ છે.
શું કેય છે, બીજું?
કાય ની
તને સ્કૂલમાં જાવાનો કંટાડો નહીં આવે?
બઉ એટલે બઉ લેકીની મમ્મી પપ્પા સમ ના જવું હોય તો મોકલે.
એવું જ એવું જ થાય તું અત્યારે તું સ્કૂલમાં છે, ને તો તને સ્કૂલમાં જાવાનું નહીં રમતું હશે ને પછી જયારે તું કોલેજમાં આવીશ ને ત્યારે તારા બધા ફ્રેન્ડ લોકો તારાથી અલગ થઈ જશે ને ત્યારે તને થશે કે યાર મારી સ્કૂલની લાઈફ આટલી સારી હતી. અત્યારે તો આવું છે, તેવું છે, પછી જયારે તું કોલેજમાં આવશે ને ત્યારે તા ને કોલેજની એક્ઝામ છે, ને તને મતલબ ડિફરન્સ હોય કેને કોલેજની એક્ઝામમાં અને સ્કૂલની એક્ ઝામમાં બો જ ડિફરન્સ હોય નેન તું તોપર છે, એટલે તારું નહીં ખબર પણ કેતીનેવું જ આવતું થઈ જાય ને ત્યારે થાય ગયા યાર સ્કૂલમાં ગમે તેમ તું પણ બધા પાસ તો કરી દેતા હતા છેલ્લે
હા તમને શું તમારી સ્કૂલ મિસિંગ મિસ કરો છો?
હા તો એટલે જ તો તને એક્સપિરિયન્સથી કહઉ છું મેં
હમ
મારા સ્કૂલના ફ્રેન્ડ્સ બધા અલગ થઈ ગયા છે, મારું ગ્રુપ હતું ને સ્કૂલમાં મારું પાંચ ફ્રેન્ડનું ગ્રુપ હતું અમારું
હમ.
ને અમારા સ્કૂલમાં છોકરા બો ઓછા હતા મતલબ મારા ક્લાસમાં પાંચ જ છોકરા હતા થર્ટી સ્ટુડન્ટ હતા એમાંથી ખાલી પાંચ છોકરા હતા.
હમ. તો અમારી સ્કૂલમાં તો ગર્લ્સ કમે બોઈસ જ્યાદા
હમ.
તમારે ડિફિકલ્ટ હતું રૂમે એમ?
અમારું છે ને નહીં એટલે નહીં અમારામાં છે ને સ્કૂલમાં બધા સાયન્સમાં વધારે છોક તા ટ્વેલ્થમાં ઇલેવન્થ ટ્વેલ્થમાં. એટલે કોમર્સમાં બહુ ઓચ્છા સ્ટુડન્ટ્સ હતા બોઇઝમાં.
અચ્છા.
બાકીના હતા ને એ બધા કોમર્સમાં જતા રહેલા.
હમ એવું હતું?
હમ
અમારે તો કોઈ એટલું સાયન્સ લેતું જ નહીં. આર્ટસ ને કોમર્સ.
બરાબર છે.
મારા ફ્રેન્ડ લોકો પણ કોલેજમાં એતો બઉ મિસિંગ કરે છે સ્કૂલને.
હા એવું જ થાય. તને લાગે એવું. બધાનું એવું જ હોય. એતો તને અત્યારે તું સ્કૂલ જાય છે ને એટલે તને એવું લાગ તું હશે. પછી તું કોલેજમાં હશે ત્યારે તને બી લાગશે.
તમે સ્કૂલમાં ભણતા ત્યારે તમને બોરિંગ લાગતું?
બોજ જ લાગતું બોજ. સ્કૂલમાં જાવાનું નહી પૂરો જ થઈ જાય એટલે કંટળો આવતો. ત્યારે થતું હતું કે કોલેજમાં ક્યારે જાઉં પછી મને અડધા દિવસમાં છૂ ટી મલી જશે, પછી બહુ જ આરામ રેશે.
હહ
કોલેજમાં પ્રોજેક્ટ્સ આપે પછી અસાઈમેન્ટ કમ્પ્લીટ કરવાના હોય. બધી એક્ટિવિટીસ કરાવે. એમાં તો એટલો થાક
તમે તમારા ટીચરને નીકનેમ આપ્યું તું?
અરે એ બધું ભી જાણવું છે.
અમે તો અમારા ટિચરોને એવું એવું નીક નામ આપેલુંને ટીચરને ખુદને ખબર છે કે આ બચ અમારું આવું નામ આપ્યું છે.
હા અમે બી આપ્યું હતું. બહુ બધ બધાં ટીચરને અલગ અલગ નીકનેમ્સ આપ તા એ બધું બધા જ કરતા હોય છે.
અમારા ટીચર તો સામેથી કે કે તમે મારો ટાળો કરો એમ. અમારા જેવી એક્ટિંગ કરો.
હે?
હા લાસ્ટ અમારે કેવું હોય ખબર હ પાંચ પાંચ વાગ્યા સુધીનો ટાઇમ હોય એટલે સાડા ચારે એ બધા પીરડો કમ્પ્લીટ થઈ જાય. છેલે અડધો કલાક રમવાનો પ્રેડ હોય એટલે એમાં મસ્તી જ કરવાની.
બરાબર છે.
હમ હમ અમારા એક સાહેબનું તો એવું નામ હે ને મસ્ત. સે ભૂંડ.
કેમ ભૂંડ?
એ એમને એ બહુ મારે ઈંગ્લિશનો ટીચર એ. જેને ના આવડે એને તો મા ફટકારી દે. ભૂંડ જેવો આ આકારનો ઇસ લીયે ઈસ્કો હમ ભૂંડી કહતે હૈ.
વાહ સરસ. આવું કરવા જાય છે તું સ્કૂલમાં તાર પેરેન્ટ્સ તને આવું કરવા મોકલાવે.
એ તો થોડા ઘણી તો મસ્તી કરવી જ પડે એમને એમ સ્કૂલ લાઈફ એન્જોય ના થાય.
બરાબર છે.
હમ્મ તમે એન્જોય તો કર્યું હશે. તમને
અરે મને સસ્પેન્ડ પણ કરેલી હતી સ્કૂલમાંથી એટલું એન્જોય કર્યું છે મેં.
હમ્મ તમે પણ અનુભવ લીધેલો હે.
હન શુદ તે આવી ગયેલું તો પછ કોલેજ માં બી મને તો એક વાર સસ્પેન્ડ તે મારા પેરેન્ટસને બોલાવેલા હા.
હ મને પણ બોલાવ્યા હતા મારા પેરેન્ટ્સને એક વખત પેલા હું નવમામાં હતો ને તારે મુશ સ્કૂલમાં મોબાઈલ લયને જાતો.
હા.
એટલે એક પે ટીચર ને ખબર પડી ગઈ પછી મને મારા પેરેન્ટ્સ ને બોલાયા તમારો છોકરો કે સ્કૂલમાં મોબાઈલ લઈને આવે છે. મારા પરેન્ટ્સ કે એને પર્સનલ મોબાઈલ છે એની મોબાઈલ છે એની અમ કોઈ ધ્યાન નહી રાખતા
પછી
પછી વા પાછું એડમિશન કરી દીધું ત્યાંન ત્યાં એના ચડીે મોબાઈલ ન લઈને જતો સ્કૂલમાં.
બરાબર છે.
હમ્મ.
શું કેઈ છે બીજું? ઓકે હવે તું કરે છે કોલ?
હા, મારે પણ ની કમ્પ્લીટ થઇ જાય ને.
ઓકે કર.